હા, બોલો
કેમછો
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું કરતા હતા
બસ જો આ રહ્યા કેવા તડકા પડે છે,
તડકા તો હવે ઓછા પડે છે, એક બે વરસાદ આવી ગયા ને
ના અમારે પાજુ તો જ નથી આવ્યા જારે વરસાદ જ નથી આવ્યો અને હવે તો ગ્લોબલ વોર્મિંગ એ ના લીધે તે બધી ઋતુઓ ભેર થઈ ગઈ છે ને
હા, એ છે એના લીધે જ વધારે આવકારવા વાતાવરણ બનતું છે, અમારે તો બે બે દિવસથી વરસાદ છે,
હમ્મ સારું કેવાય છો પણ તો એ કેટલો મોડવા આવ છે,
હમ્મ વરસાદ ઘણો મળો છે, આ વખતે
હમ્મ, આમે બિચારા ખેડૂતો ના જ છે ને મારો થાય,
સાચી વાત છે, એ લોકોને વાવણી કરવી આ તે બધું કેટલું
હમ્મ પહચી ગયા તમે
હા, હો પહોંચી ગયા
હમ્મ જોગ છું
શું બાકી જમી લીધું શું બનાવ્યું તું જમવામાં
એ જમાં તો આજે દાલબટી બનાવી હતી,
દાલબટી બનાવી હતી,
હમ્મ
હમ્મ
તમે
અમે અમે મગની ડાળનું શાક રોટલા અને ભાખરી અને ડુંગળી બટેકા નુ શાક બનાવ્યું હતું આજ બે શાક બનાવ્યા હતા
ગુજરાતી થાળી ને ગુજરાતી રેસીપી નું આમ સ્વાદ જ અલગ હોઈ
હમ્મ. એના જેવો ટેસ્ટ ન આવે બીજા પંજાબી મા ને એમાં મજા નો આવે જમવાની.
ભલે સાઉથ ઇન્ડિયન જમીએ આપડે ગમે એટલું જોએ પણ ગુજરાતી જેવું ટેસ્ટ નો આવે.
સાચી વાત છે. આપડે ત્યાંં રસ્તો માં ઢોસા ખાધા તા. પણ હ. કેટલા મસ્ત હતા એ મને તો સાંભળતુ જ નથી.
હા પણ એ ઢોસા પણ એટલા સરસ ક્રિસ્પી હતા મને બહુ ભાવ્યા હતા એ ઢોસા.
તમને ગુજરાતી દાળ ભાવે કે હું. ચાલ ભા.
હમ.
ગુજરાતી દાળ તમને ભાવે કે સાંભર.
મને ગુજરાતી દાળ ભાવે. ક્યારેક મૂડ ઉપર આધાર હોય ક્યારેક સાંભળ ખાવાનું પણ મન થાય. ગુજરાતી દાળ વધારે ભાવે દાળ ભાત કમ્ફર્ટ ફૂડ કહી શકીએ એક રીતે આપડું. કેમ છે તબિયત પાણી બધાય ના સારા. શું બાકી શું છે હવે સાતમ આઠમ ઉપર પ્લાન. શ્રાવણ મહિનામાં અહીયા આવવાનો વિચાર ખરો રક્ષાબંધન ની આજુબાજુ.
હવે જોઈએ વરસાદ આવી જાય તો અમારે ખેડૂત માણસોને તો. વરસાદ ઉપર વાગત શ શું ભાદરવો શું.
એ વાત સાચી. રક્ષાબંધનમાં મે કીધું ભાઈ આવવાના હોય તો રાખડીનું મેં કીધું પોસ્ટ ન કરું. તો તમે બધા આવી જાવ તો અહીયા બાંધી દવ.
હમ. જી સર.
નહીંતર પછી પોસ્ટ કરવી પડશે પોસ્ટ અગાઉ કરું તો થાય ને નહીતર પછી.
હ છે.
હું.
હા એ વાત છે હજુ પણ લાવો પૂછી લઉ અત્યારે. પાછા હવે ચાલુ થશે ને ગર્યું ને મોરાકતને એવું ચાલુ થશે. જયા પાર્વતીને આજે અમારા જેઠ ના દીકરી મોરાકાત નો રવિવાર રહ્યા છે.
એવું છે કઈ મોરુ કે તીખું.
બરો રહ્યા છે હવે રેવા ત્યાં સુધી સાચું નહીતર પછી. અને જમી જાય નાના છે એટલે પછી આપડે એવુ નો હોય ને.
મોરાકાત પણ ગુજરાતમાં તહેવાર જોઈએ તો મોરાકત નો તહેવાર બહુ સારો છે. કેવા માંગ છું કેમાંછી. રિવાજ પણ ઘણો સારો છે પરંપરા પ્રમાણે દીકરીઓ નાની દીકરીઓને. ત્યારથી જ ફાસ્ટિંગ વિશે ઉપવાસ વિશે એક. કેવાય ને કે સ્પિરિચ્યુલી ઈ લોકોમાં આધ્યાત્મિકતા વધે.
હા એ છે નાનપણથી એમ બાળકો માં એમ.
હમ્મ. એટલા માટે એ બહુ સારી વસ્તુ છે કે એટલી નાની ઉંમર છે એટલું કરે તો એમ કે જિંદગીમાં. જોકે એક એક રીતે નાના છોકરા શું મોટા શું ઉપવાસ તો બહુ જ સારો કેવાય.
હમ્મ સાચી વાત છે, સાચી વાત છે એ. પછી આ તો શું મોરાકતના અત્યારે રવિવાર હશે પછી ઝવેરા વાવાના.
હા, એમાં તો ઝવેરામાં. તો કયા કયા અનાજ નાખવાના હોય તમને ખ્યાલ છે?
હા એમાં મગ, તલ. અને જઉં નાખવાના હોય.
અચ્છા, ચારત. હમ.
જઉં જોકે ઘણા લોકો જઉં નથી વાવતા, તલ શું ઘઉ આવી નાખે એમ જઉ આવે તો ઉઊગી જાય જલ્દી એમ કે બધા. ઘણા લોકો ઘઉં આવી નાખે. એટલે જઉં એક રીતે બીજ કેહેવાય ને ઘઉં નું.
હમ એટલે, તો બીજ જ નાખી દેવાયને.
હા, અને અત્યારના શું જવું રાખતા નથી કોઈ. પેલા ઘરે સાફ કરતા અનાજ. એટલે જઉ ભેગા કરીને રાખતા, અત્યારના સમય બુ રેડીમેડ બતાવી જાય એટલે પછી શું એમને, એવું કઈ નહી. કે જઉ બોલા કરે અમે લોકો. ભેગા કરીને રાખો. જોકે અ અત્યારના સમયમાં તો જઉ એ તૈયાર લઈ આવે છે બધા. હમ ઉગાડેલા લઈ આવે ઓલા નર્સરી માંથી, પૂજા કરીને પછી ઓલામાં તારી દે નદીમાં. વહેતા જળમાં પધરાવી દેવાના હોય.
પણ આજના જમાના બધા લોકો થોડી આળસ આવી ગઈ છે જે જૂના રિવાજો. પરંપરાઓ તમે કયો બધું ઘર ના કર. તો બધા દીકરીઓ ગોતીન માનવી પડે તો ટાઈમ જાય ને. ઓ બી ટી સી કે એક તો એબી થાય એમના જીવન પોતે નવી માટી ક્યાંક થી સારી એવી પછી. ઘરે આવીને એમના મમ્મી કે હા વડીલો એમને વાવી દેને બધું.
હા, એ છે એ વાત સાચી પણ અત્યારના સમય બધું શોર્ટ ફોર્મમાં આવી ગયું છે શું કે ટૂંક ને ટચ જલ્દી પતી જાય એમ, કાઈ લપ નહી. આવી માથાકૂટ નહી કરવી પેરેન્ટ્સ ને નથી ગમતું બાળકોને નથી ગમતું એ.
હા હા સાચી વાત છે. અને દીકરીઓ તો રા જોતા કે અઠવાડિયા થયા આ દી નજીક તો વાવે એના બીજે દિવસે જ કંઈક બે ત્રણ દિવસ તો હજુ ખોલવાનું પણ ન હોય એને. કે એ બંધ રાખવાનું એવું બધું હોય ને, કઈ પછી
હા હા, હા હા એટલે પછી શું એટલા ટાઈમ માં ઉગી જારે આ ગરમી મળે ને, એટલે ઉઊગી જાયગધ હોય પણ અત્યારના સમયમાં કોઈને એવું ગમતું જ નથી, કે રેડીમેડ આવે છેન. શું લેવા ઓ કરું આપડે.
હમ.
આ મહેનત કરવી ખાલી ખોટી એમ.
એ વાત સાચી પણ હાલ માં દીકરીઓ ને એવો ઉત્સાહ આવે ને એટલે એ જોવે રાહ જોવે કે ક્યારે ત્રણ દિવસ જાય, ક્યારેક પાંચ દિવસ જાય પછી બા આવે એના. ઇજ, ખોલે જવેરા અને જોવે કે કેટલા ઉત્યા કેટલા પછી નાના છે કોના મોટા છે એ કોમ્પિટીશન પણ થતી. હરીફાઈ માં હાલતા બધાના જ વેરાય જયારે મંદિરે પૂજવા લઈ જાય ત્યારે. કે કોના મોટા છે કોના નાના છે.
હા એ છે જેના ઝવેરા સારા ને એને સારો વર મળે એવું કેતા.
હમ એનું બિચારા મૂકી કર્યું ના જે એના સરખા ઉગયા ન હોય એને પછી અફસોસ થાય કે છે વું બળ-' હવે સાચી વાત છે પણ એવું તો મને લાગતું નથી કે અસલ જિંદગીમાં કે ભાઈ અપલાઇ કરવું.
એટલે શું એમાં એવું છે, કે એક રીતે બધાને હા આ મનોરંજન થાય એક એક રીતે બ અને મ માં અ હસી મજાક થાય એ વસ્તુની બાબતમાં એમ.
વાત તો સાચી છે. એટલે પણ એવું હોવું જોઈએ ત્યારે તો આમ મજા આવતી એવા જવેરા હવે તો રેતા પણ નથી અમે કઈ દેખ
હમ્મ હવે મોરું નહી જમી શક કે. બાળકો એવું થઈ જાય છે. અમારે બાળ બાળકો મોરું મોરુ નો ભાવ નહી તો શું દહી ને રોટલી ને એવું જમતા. આપણેે નાના હતા તો
દીકરીઓમાં ઉત્સાહથી રહેવાની ઉતારના બા ને બધા ના પડતા કે ના અત્યારથી નથી લેવું અત્યારથી પણ દીકરિયુ કે તા રોઈ ને કકડીને કે કે ના અમે લેશું તો લેશું. હા પણ હવે તો શું પેરેન્ટ્સ ને દિકરીયુ બધા ના પાડી દેતી હેં. ના અમારે તો નથી શકે હા એટલે પછી શું પણ ઈ એ ઈ એમાં એવું કઈ દે ને એટલે શું બાળકોને ત્યારે જ એમ એવું થઈ જાય કે ના મારા નહી થાય આ વસ્તુ.
હમ્મ સાચી વાત છે એટલે ને જ.
હોવું જોઈએ એટલિસ ટ્રાય તો કરાવું જ જોઈએ.
હા ને એ પ્રયત્નો કરે તો શું સારું ને આપડે શું આ અ આપણા ઓલાથી જોડાયેલા રે મૂળથી જોડાયેલા રે બાળકો. આગળ જતા એમને ખબર પડે આગળની પેઢીને સમજાવી શકે આ વસ્તુ.
મૂળ પણ અને એક જાતની એમની પર્સનાલિટી ડેવલોપ થાય વસ્તુને લઈને.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
ખુદની જાતને જાત વિક વિકસિત થાય ને એમની આવી રીતે કરાય આમ એક જાતને એમાં ઘણા ગુણ પણ આવે સહનશીલતા નો ગુણ આવે અમુક વસ્તુ ત્યાગવાનો ગુણ આવે. બેઝિક આ બધું હોય છે આના પછીનું વક્તિ જ્ઞાન જોવા જઈએ તો આપડે પણ આજે બધા સીધી જ લે છે વસ્તુ કુલે ઊંડાણથી સમજતા જ નથી.
નથી સમજતા આજના કોઈ પેરેન્ટ્સ પણ નઈ ને બાળકો પણ નઈ.
સાચી વાત છે.
જોકે આપડે તો શું ફરાળમાં ફ્રૂટ સ્નેવ જમતા અને અ રેવડી ને કાજુ ને એવું જમતા ને. ફરાળ કરતા ને ખારેકુને કેળા ને એવુ જમ જમતા અને મમ્મી બધું ઓલુ બનાવી આપતા ટોપરા પાક ને શિંગ પાક મજા આવતી આપણને રેવાની યાદ આવી ગયા એ દિવસો.
સારું તો ચાલો મળીએ આપડે.
ભલે ભલે જય માતાજી.
ગમે છે.